હલો.
હેલો.
કેમ છો?
અવાજ આવે છે?
હા આવાજ આવે છે. જે
બસ મજામાં. જય શ્રી કૃષ્ણ. કેમ છો?
હું પણ મજામાં. શું કરતા તા તમે?
હું હવે કચરો કાઢતી હતી. બીજું
બીજું બસ ઘરનું કોમ- હા, પતિછે
હમ્મ આપડે ઘરમાં મા બાપના મતલબ એમની જે સરખામણી હે ને ઘરમાં કોઈ ના કરે, આપડે પિતા પિતા એ શું કહે છે, બધા કે મતલબ આપણે છોકરાઓ માટે શું બાપ નો છાયો હોવો બહુ જરૂરી છે.
હમ્મ
તો બાપ નો છાયો હોવું બહુ જરૂરી છે, બાપ એ એવી વસ્તુ છે કે કોઈના પ્રત્યે ભેદભાવ રાખતા નથી, એ આપણા માટે બહુ જ કરતા હોય છે, જે જન્મથી લગાય ને અત્યાર સુધી, આપણા માટે એ પોતાનું જીવન જીવવાનું ભૂલી જાય છે. જયારે છોકરા નહી હોતા ને ત્યારે સુધી એ પોતાનું જીવન જીવે છે, જયારે એમનું પોતાનું બાળક સંતાન થઈ જાય છે ને ત્યારે પોતાનું જીવન ભૂલી જતા હોય છે, એમને એવું છે કે મારા છોકરા માટે શું લાવવું છે, આ લાવું તે લાવું એને આજે કપડા લાવવા છે, એમને આજે જમવાનું નથી ઘરમાં એ પોતાના બાર જે કામ કરતા હોય છે ને એના પછી આશા જેવી હોય છે, કે પોતાના બાળકને ઉછેરવા અને મોટા કરવા એમનું પાલન પોષણ કરી તેમને મોટા ટા કરવા તેમને શિક્ષણ આપવું, સારી સ્કૂલમાં તેમનું એડમિશન કરાવવું એમનું એડમિશન કરાવવા માટે પણ મા બાપ છે ને, એ બધી જગ્યા એ ફરી ફરી અને જોતા હોય છે, કે પોતાના છોકરા છોકરા માટે કઈ સ્કૂલ એને યોગ્ય છે,
સારી વાત તો આવે છે ને કે મા જીવન આપે છે, અને પિતા જીવન જીવવાનું માર્ગ બતાવે છે,
હા, કે માતા હોય છે ને એ પોતે બાળક સંતાનને જન્મ આપતી હોય છે, અને જે પિતા હોય છે ને એ બાળકને જીવન કેવી રીતે જીવવું અને કેવી રીતે પોતાનું બાળક જીવી શકશે, એ રસ્તો અને માર્ગ બ તાવતો હોય છે,
હમ્મ અને એ જ કારણ પિતા નું સ્થાન જીવનમાં ખુબ ઓછો માનવામાં આવે છે,
હા ઈ બધા આવે શું મા છોકરા મોટા થાય એટલે બાપનું જે ગુણ હોય ને એ ભૂલી જતા જતા હોય છે, પણ એમને એવું નથી કે તમને દુનિયામાં લાયા પાછળનું કારણ પણ પોતાના પિતા જ હોય છે, પોતાને મોટા કરવા દરેક જરૂરિયાતો પૂરી કરવી એ પણ કરે છે, બાપ જ કરતા હોય છે પિતા જ કરતા હોય છે કારણ કે કામ ના કરે તો પૈસા ક્યાંથી આવે પૈસા ના વગર આ દુનિયામાં કોઈ પણ વસ શક્ય ને કે પોતાની જરૂરતો પૂરી કોણ કરતા હોય છે પિતા કરતા હોય છે. ગમે ત્યાં તહેવાર આવે હોળી આવે દિવાળી આવે રક્ષાબંધન આવે ત્યારે આપડે તો જીદ કરીને બેસે જઈ, મારે તો ફટાકડા લાવવાના એટલે લાવવાના મારે તો કપડાં જોઈએ એટલે જોઈએ! આપણે એવું સમજતા નથી કે એમના જોડે પૈસા છે કે નથી કે- કઈ પરિસ્થિતિ માં ચાલે છે, મુશ્કેલી છે. પણ છતાં પણ- પોતાના પિતા પોતાના બાળક માટે એ બધી વસ્તુ- વાર તહેવાર ન શોખ પૂરા કોણ કરતું હોય છે પિતા કરતા હોય છે.
આચી વાત અને પિતા પરિવાર નો આધાર સ્તંભ હોય છે. તે પિતાના પરિવારને સુખી રાખવા માટે- દિવસ રાત મહેનત કરે છે તો પોતાની ઈચ્છા આરામ અને- ઘણી સુધી અ ખુશીઓ નો ત્યાગ કરી- પોતાના બાળકો નું ભવિષ્ય ઉજ્જવલ બનાવાનો પ્રયત્ન કરે છે.
હા એ જ ને! એ શું કરે પોતાની ખુશીનોો ત્યાગ કરી અને પોતાના બાળકનુંું ભવિષ્ય બનાવતો હોય છે. એમને પોતાનું સપનું હોય. મતલબ જસે કે કોઈ ડોક્ટર બનવાનું શિક્ષક બનવાનું. અને ક્યાં કોઈ કારણસર પોતાનું સપનું અધૂરું રહી ગયું હોય. તો પણ પોતાના બાળકનું સપનું એ જરૂર પૂરું કરશે. કે હું તો ના કરી શક્યો પણ મારા બાળક એ પૂરું કરવું જોઈએ કે-
સારું અને ઘણી વાર પિતા પોતાના પ્રેમને શબ્દો- શબ્દોને શબ્દોથી વ્યક્ત કરતા નથી પણ તેમાં દર એક- એ કરતું નો તેમને વાત્સલ્ય દેખવાય દેખાય છે બાલક બીમાર હોય ત્યારે રાત પર જાગે છે બાળકની શિક્ષા માટે મહેહનત કરે છે અને તેના સપના પૂરા કરવા- પૂરા થાય એ માટે પિતાના બધું અર્પણ કરી દે.
હા બધું અર્પણ કરી દેતા હોય છે. પોતાના બાળકના સપના પૂરા કરવામાં એ બાપ ની લાગણી હોય છે. એમનો આંધોળો પ્રેમ હોય છે. કે પોતાના બાળકને કે પોતાના બાળક ના સવપ્ના એ પૂરા કરે સાકાર કરે પોતાનું બાળક ક્યાંય પાછું જોવાય પાછું જોવા ના મળે કે કોઈની- સરખામણીમાં એમ ના કહી શકે કે મારે- મારા પિતા એ મારા માટે આવું નથી કર્યું
સાચી વાત અને પિતા આપણા પહેલા શિક્ષક હોય છે તે આપણે- સાચું ખોટું સમજાવે છે અનુશાસન શીખવાડે છે. મહેનત કરવાનું મહત્વ બતાવે છે અને જીવનની મુશ્કેલ પરિસ્થિત. માં મજબૂત રહેવાનો સાહસ આપે છે.
હમ એ હિંમત પણ આપતા હોય છે કોઈ પરિસ્થિતિ માં આપણે- ડગી જઈએ યા ફેર હારી જઈએ ને ત્યારે મા બાપ. જે પિતા હોય છે ને એ હિંમત માનતા હોય છે. આપણને કે ના બેટા- કશું વાંધો નહી હમણાં- પરીક્ષામાં આપણેે- અ નંબર ઓછા આવ્યા હોય ને તો આપણેે ડરી જઈએ રોઈએ- પણ જે પિતા શું કેહે છે બેટા ગયું એને હવે નથી જોવાનું- હવે તું કરી શકશે હવે વધારે મહેનત કરજે ત્યારે તારા- જે ટકાવારી હશે એ વધારે આવશે કારણ કે બધા બીજાના છોકરા- અ પ્રમાણ એ જોત હોય કે એને વધારે એને વધારે એટલે આપણે છોકરું હોય એટલે એને બધું- એટલી બધી સમજ ના હોય એટલે આપેને એમ કે બધા દોસ્તોને વધારે આવ્યા આપડે ઓછા આયા - એટલે આપડણે રોતા હોઈએ એ બધું એટલે પિતા એ વખતે હિંમત બાંધતા હોય છે. બેટા નહી હવે તું કરી શકશે હવે વધારે હિંમત કરજે અને મહેનત કરજે.
સાચી વાત. અને આજ આપણેે જે શિક્ષક શિક્ષણ મળી છે ને જે આરામદાયક જીવન જીવ છે. જેના પાછ પિતાની અથક મહેનત અને ત્યાગ અ છુપાય હોય છે. ઘણી વાર તો પિતા મા પોતાના માટે નવ નવું કપડું પણ ખરીદ અ ખરીદે પણ પોતાના બાલકની જરૂરત પૂરી કરે છે.
હા. પોતા માટે જે પોતે કોણનેને ઘસાઈ જાય ને ઘસાયેલા કપડાં પહેરવા પર મજબૂર થઈ જાય છે. પણ પોતાના બાળક બીજાની સરખામણી ના પોતાનું બાળક નીચું ના રહે હા. આ સુંદર સ્વચ્છ કરે યોગ્ય રીતે તે ભણે બધી જરૂરિયાતો એમની પૂરી કરતા હોય છે.
તાર. અને જીવનમાં માતા પિના માતા પિતા બંને સમાન ધરાવે છે. મહત્વ ધ સમાન મત્વ ધર આવે છે. માં મમતા નો સાગર છે તો પિતા હિંમત નો પહાડ છે. માં પ્રેમથી ઉધારે છે. ને તો પિતા જીવનને વાસ્તવિક વાસ્તવિક તા સાથે લડવાની તાકાત આપે છે.
તાકાત આપે છે. એટલે તો બાપને હોડ કોઈ કરી શકે નહી. કે માતા પિતા નું હોવું બઉુ જ જરૂરી છે. એમની જરૂરતો પૂરી કરવાનો પી છે. એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના પાછળ જેનો હાથ હોય છે ને મોટામાં મોટો એ હાથ હોય છે. પિતાનો એ સાં જેના ઉપર થી છીનવી લીધો. એ બાળકને જઈને તમે પૂછી ના આવ
સા્રી વાત.
તોઈ એ બાળકને જઈને તમે પૂછીને આવો. કે પીતા શું વસ્તુ છે એમના જીવનમાં કેવું અંધારું થઈ ગયું છે. ઘરમાં
સાચી. અને આપણો ફરજ છે કે આપણે પિતા નો આદર કરીએ. તેમની વાત સાંભળીએ તેમની મહેનત નું સન્માન કરી. અને એવા કાર્ય કરીએ જેવી જેથી પિતાના પિતાને આપણે પર ગર્વ થાય છે.
હા અને આપણે પણ જે આપણને મા બાપ ભણાવતા હોય, પિતા જે પણ લાઈનમાં તેમનું સપનું આપણે પૂરું કરીએ. આપણે સક્સેસ થઈએ. કોઈ પણ નોકરી હાસલ મેળવીએ. ત્યારે પિતાના આંખમાં જે આંસુ હોય છે ને ખુશી ના એ જોવાનો પલ બહુ ભાવુક હોય છે. કે મારો છોકરો કઈક બન્યો. એમની મહેનત ક્યાંક ના ક્યાંક રંગ લાય. એમને જે બધું દુખ દેખ્યું એ બધું દુખ એમના જીવનમાં એમને દેખ્યું એનું મહત્વ એમને સમજાય જાય છે. કે મારા દુઃખ દેખવાના પાછળ મારા છોકરાનું ભવિષ્ય સુધર્યું.
સાાસી વાત. જે બાલક પોતાના પિતા ન સન્માન આપે છે. તે જીવનમાં હંમેશા સં અનેને સફળ બને છે. કારણ કે પિતા નો આશીર્વાદ જીવનમાં સૌથી મોટી સંપત્તિ છે.
હા એજ ને એટલે જ તો પિતાને કોઈ દિવસ એમનું આદર સન્માન રાખવું જોઈએ. એમને કોઈ દિવસ સામું બોલવું જોઈએ નહી, એમનો પ્યાર આદર સન્માન અને બુઢાપામાં એમને જયારે ગડપણમાં એમનો સહારો બનવો જોઈએ. એમની હિંમત બનવી જોઈએ.
સારું સારું બહુ સારું.